નમસ્તે બેન. શું કરો છો?
કેમ છો. મે મે સિલાઈ કરું છું. સિલાઈ કરું છું હું તમારે બાત કરતી કરતી તો કુર્તી સિલી છે પૂરી.
હાઇ બહુ સરસ છે. મજા આઇ તમને? સિલાઈન, પરફેક્ટ તા હતી તમે સિલાઈ
બીજુ પરફેક્ટ આવતી, પર પૈયાની આવતી મારે.
નવરા લોગ પૈયાં ને ટાઈમની દેવે છે મતલબ છે છે મહિના હું પૈયા દેવે છે, કોઈ વાર દેકે છે બાલાન્ક આવે છે, જેનાન માગી લેવું છું એવા
સાચુસ
મેં સોચું છું કઈ બહાર મતલબ ફિક્સ કરું છું મતલબ પોશાક વશાકા નુ લેવું છું હવે
પન તમારીતો ડીલવરી છે એને નિપટી જઈશું ને તમે, આનાથી ઓર્ડર લ્યો છો.
મેં કી સોચુ છું કે, આપે મિલને એક બડિયા દુકાન નાખે છે.
હમ્મ
અ સિલાઈ કરા હાણ કપડે ઈ નાખા ઓ મીનીનંદ નાખીના એક દુકાન નાખા છે, ભીલું ભીલું ડગોક માં.
તમે થોડા પૈસા એકઠા કરો છો? પૈસાઈ કદું ખાઇ ના કરચેના
પૈસા એકઠઠા કરાયને પછી નાખશું
તમારે સાથે નાખું છોને, તમે બે તમ સભળો છો, ને હું સિલાઈ કરું છું.
હા
તો કામ બડિયા વેવે છે ને.
બઉુ સરસ વાત છે.
તો મારે કોઈ સાથી નહી વેવે જવાના, મેં તો ડાલુ શું દુકાન.
ક્યાં થી ડાલો.
થોડો પૈયા નો જુગાડ કરું છું, હી એવેજ ઉદયપુર માંઈ ઉદય સિટી હું નાખું છું.
હમ્મ
જુગાડની વેવે છેે, પયા નુ તો રકમ પડી છે. એક વાર તું ગીરવી રાખું છું, ને નાખું છું હું પસે સોડાવા સે. કઈ તો કરવું પડે શે, યુહી બેઠવામા કામ ની ચાલે છે.
યો બાકી રહી ગયો.
કઈ તું કરા છે, આયા હા મને જમાવાનું કઈ તું કરા છો.
હમ્મ
આછું છે.
સંઘર્ષ તો કરનોર પડે છે જિંદગીમાં, સંઘર્ષ નહી કરા તો કઈ મને મળે છે.
સાચી વાત છે.
સંઘર્ષ વાળી જિંદગી સહી છે, હવે મને સંઘર્ષ ની કરો છો, તો ઘર બેઠા ટેન્શન રેવે શે, હજારો દિમાગ વાત આવે છે, બેવ કર યોન યોન યોન અગર એ કામ કરા શે, તો સબ ભૂલે છે મેતો. કામ કરુ છું તો હું ભૂલી જાઉં છું સબ.
કામની કરું છું તો, મારો માઈન્ડ ડિસ્ટર્બ ચાલે છે.
હમ્મ છે
કામ કરૂનું તો સબ ભૂલી જઉં છું. તમે કે લાગે છે. તમ કઈ લાગે છે એની વિશાળ મા.
હા ખોલી દ છું તમે દકાન.
હમ.
તમે બી કઈ કામ કરો છો.
પણ હું પણ તમારે સાથે કપડાનુંું કામ કરીું. તમે સિલાઈ કરવાનું ખબરઈજ.
કઈ કે મને જે મારું આયું ખાવા સોયા.
સઈ છે.
ું મેં ક મને તોશું મ મને જ મારો પસંદગી ન છે બિલકુલ. હયાનસોયાન જયાન વા.
હમ શું કર
તઈ કેવું છો ને કે ભગવાનું આપને જાનવર તો વણાયની છે. કે તમે કઈ નઈ કરી શકો છો.
છોકરી છોડા હમ.
તો વાતો તો શીખી આવે છે ને મા બાપ ને પ્રેંગ શીખી ને થોડી આવે. માને
તો કઈ કઈ લ છે જેમ અને મન તમારામાં ટેન્શન ના રહી છે. હમ.
હ હા.
ક છે બાકી તો મજામાં હા બ સિીજી બાર તો. હમ.
તમારી તો ફેમિલી ભરવાની છે બે
યા જો કામ ખતમ હો છે.
હ તમે તો બઉ જલ્ જલ્ંદબાજ હોવ છો. ફેમલી બનાવની એક શું?
જલ્દ બજીમાં તો નીચ ઉપર. બાર બાર નું ભોલિયા ખાું જોયું તો શરીર બી ખરાબ રહે છે.
હમ.
હમ એની દીકત તો નતું મેં રાખ્યો છે કે વા ચલો. જો હ જો હવે છે.
હમ.
ઠેર જલ્દી ઠેર જોય તો પછ કઈ કરું છું એ બતાવ તમે
હમ.
તો ઘણી ચીજો પરેશાન વે તો મેં અકેવાર તો કઈ નઈ કરું છે. ને ચાલવા દઉ જો હે જો વેવે છેને બંધ કરો છો પછી તો બિલકુલ.
હમ અમારી ફેક્ટરી બંધ કરે છે ફીર. તમ તમારે દોનની જ હ એક એક કાફી છે તમારે.
હું બરાબર ગભરાવીશું પણ એડમિશન સમજ તે પછી તણું છે.
અ વ બી છે વ તો અ ટાઈમ ન દેખો તમારે ક પ તને કઈ ખબર છે, ક તમારે ઠેરી જ આવે છે.
હા
અને તમારે ક ફિક્સ થોડી છે, કે તમારે કદી ઠેરી દવે છે, તો તમે બી રાખું જ છો.
હા
બ તો
છે, ખ હમ
વયસ તો અ મે થાંસી ગઈ છું, મંગ ઓપો સફાઈ કરાવું છો નવરા લપડા છે, એની
અચ્છા છે.
સી ખરાબ વસા ને ચાલ વ તો ચાલ વા ઠીક છે.
શરીર તો ખરાબ હોય છે.
હમ હોયતું પછ તો નીકળો અને બસ.
હમ
લાસ્ટ ઓપ્શન છે, નીકળી જાવો છો એકકોર પેદા કરો છો નીકળો મસ્ત રહ્યો છો બારબન નું બચ્ચું પડો રે એની છે. કે વાપસ ભૂલી જવા છો બચા ને પેહલા વાળા ને કીધ બળોગતો છે.
હમ
તો ભડારે લગાવ છે.
બચ્ચાને બળા ગતિ ગતિ ભૂલી જવાનું ભૂલી થાય છે.
સઈ કેું છે.
હમ
હા બ ટાઈમ તો હ મારે કને કે હા ઓપ્શન દેવું છું, પાંચ સાલમાં કરવાર. તીન સાલ ન વ દીકરી વહી જાય છે, ચક્ર.
હમ.
ચોથો લાગે છે, તમારે અંશો નો ચોથો સલ લાગે છે?.
હમ પાંચ. સાાલ પાચ પછી તૈયારી કરું.
બ તમારા હાથ છે, તમારે જબ ઠેરે છે જબ તમામે રાખનું જ છે.
હમ ઓ તો હે. હું પણ ગભરાવી દઈ છું.
હા બળ તમ જ.
મ કેવું બધુંઘું ખરાબ લાગ્યું.
સઈ કેવું છે, એ ટાઈમ તોતને મુશ્કલ છે, નીકળવ. પણ તમારા અકીબાર નહી નથી વેવે છે, મને અકીબાર નથી વેવે છે. શું? અશું કઈ નહી વેવે છે સેકન્ડ બાર ન તો પેલો જતરું નહી વેવે છે, સેકન્ડ બારમાં તો થોડી હિંમત લે છે, શરીર
કઈ કિંમત નથી રહી.
તો મેં તો નથી નોઇ મહિના પડી દેવી છે, અને
કે કેવાની વાતા છે, હિંમત હિમત કેમ નથી છે. પેલી પેલી છોકરો હોય છે, એની હિંમત તો હિમાચલી ગ છે સરરી એ
હા વો તો છેઈ તે.
નકી કર છે બેાઈ દો લાગ છાવે છે કે છે તો.
હમ.
હ ખાતર એકર બેેવાય દેવો છો લારે લારે હ તમે બી પરેશાની નહી આવે છે તમારે. સર સાસુ જીન્ છે જોવા. બતું નહી પડે છે એટું.
ના અકેલા અકેલા રાત લ.
હમ.
સાચું છેને મોટું થાય છે. કોઈ હા. તો વનસું પણ મોટું થઇ ગયશે એ મોટું થાય.
ઠીક છે બેન તમે બાકી વાત કરું છું.